હા ઉપર છે
બોલબોલ કરો
ના મને ખબર જ કે એટલેજ તે
તેવું તેમને છે ને ત આવું છંછન ન અવાજે આ દરરોજ જ ના એમ એમને ફીલ થાય ખબર નહી આવ મને પણ એમાં એવું છે કે જે અમારા અંકલ છેને તે આ જયારે ઘર બનું હતું ને તો એ આ બધા ભરૂચ છે અહિયાં કે મારું ઘર બને છે એટલે જોવા જઈશે એમ પછી એમનું મોત થઈ ગયું હાર્ટ એટેક આઈ ગયું એમ તો બધા કે એમના હજો આજ ઘરમાં છે એમ
હ જેવ છોડવ વિસાાર નવે
એમાં એવું નહી અમ પેલું હુ કેવાય નારંગબલી એટલે ખબર તને
નહી કઈ રીતે હોય હોય હું એમાં
એમાં એવુંય કઈ રિચ્યુલ કરવાના હોય મેં એ બો નાની હતી મનેતા આવ બધું છે ને એવડે એવડે ખબર પડી પણ કોઈ કશું કે હું હમજત જોડીને લોકો તો એવું રિચ્યુઅલ હોય કે બધા જે જે ઘરના પેલા તો ફેમિલી મેમ્બર બધા હાજર હોવા જોઈએ પછી એક એક ખૂણે કેવું કે ચોખાના જો હું કે મુઠ્ઠી ચોખા મુકવાના હોય. ને આખું અ રાતે એક દિવસ આગળ ચોખાને એવું મૂકી દેવાનું હોય. ને પછી નરિયેલ આખા ઘર માંથી સવારે ઓવાળને લઈ જવાનું હોય જેયા રિચ્યુઅલ કરતા હોય તો અહંયા ને આ બધું કામાં કઈ પણ ભૂલ ના થ જોઈએ એમ ને હવારે ચોખા લેતા હો એ ટાઈમે પણ લઈ લેવાના એમ તો જેને ત્યાં કહ ને મેં કેવું છે બીજા હોય છે એ કરીને છે એમાં. તો એમના ત્યાં બી એ કે કે વરુળમાં જ હાચકમાં જ છે કે એબી જુવાનીમાં મળી ગયાતા તો તો એમના ઘરે બે જત બે ખૂનેથી કેવું કે ચોખા જતા રહ્યા તા તો એ તો કઈ કોઈ ઊંડેરો કે એવું કશું નહી આવતું ને ઊડેરો જલાઈ જાય તોય બી કઈ બેમાં થી તો લઈ જાય ત્રણ ત્રણ માંથી લેજે. અથવા થોડા દાણા તો હોય ને તો કશું નહીં એકદમ સાફ સુથરે સુ. પછી એવું થયું તું પછી મારા મોટી મમ્મી સગા મોટી મમ્મી ખરા ને. તેમના હાથમાં નાડિયેલ તો હોય તે કેટલું ભારે હોય. તો એમને ખબર નહીં એટલું નારિયેલ નાડિયેલ ભારે લાગ્યું ને તો નારિયલ જ પડી ગયું નીચે. એમને બહુ જ વજન લાગી ગયતું એવું થયું તું.
એટલે એ પ્રોસેસ કમ્પ્લીટ નહીં થી એટલે બધા એવું કહે છે હવે ખબર નહીં હવે ઘણા તો હાચુ જુઠું નહીં ખબર. મારે તો જાતે જોઈશ ને તો મને હજુ એમ કમ્પ્લીટ સો ટકા બિલિવ થશે.
પણ એ હોય એને નો દેખાય એમાં હોય એવું હોય એને ન દેખાય જે હસે કંઈક અલગ જે હોય એ
તો વધારે બોલતા હોય એવું નહીં લાગતું? સિરિયસલી વાત કરું છું મેં બધી પછી એટલે એક વાર આવું થયું તું અમારે ત્યાં પાછળ એક કેવું બ્રાહ્મણ લોકો કે પેલા કોણ હોય એમનું દાટે સીધા જ દાટે સમાધિ જ કરે. અઘોરી કાઈ ખબર નહીં હું કેવાય હવે. જે પૂજા કરે મહાદેવની તેમને હું કેહેવાય એવું ના હોય આપે એટલે આપણે એમાં કોણ પેલા મને નામ નહીં આવડતું હે
સમાધિ લઈ લે ઈ ક્યો છો?
ના એવું નહીં એ લોકો ખાલી મહાદેવની પૂજા કોણ કરી શકે? અમારે ત્યાં આવું છે કે બ્રાહ્મણના કરે એમાં બીજા આવે તે ખાલી કરી શકે એ લોકો એવું હોય કે જીવતે જીવ મળી ગયા તો સીધે જ એમ ડાટે એમ. તો અમારા ઘરની પાછળ મહાદેવનું મંદિર છે.
ને એ લોકોનું પહેલાં ત્યાં ઘર હતું તો એમ દાટતા તા તો મેં તો બધું જોયેલું તું.
તો મારા ભાઈ મને એવું કે કે જ તું એમ હું કેવાય તારા પપ્પાની આમ અસલ છોક દીકરી હોય એવી રીતે તો બાર વાગે હુવા જા. તો મેં તો ગઈતી મને તો કશું બીક નહી તો મેં તો બાર થી બે ત્રણ વાગ્યા હુધી ન હુઈ રહી. પછી માર પપ્પા મને લેવા આયાતા. કે ચાલ એમ નહી હુઈ રેવાનું આવતું અને માર પપ્પાને તો એવું ખબર નહીં કેમ તોય માર મમ્મીએ ખાસ અ ફોર્સ કર્યો તો. કે મેં તો હુઈ રેતી મને તો એવું તું મારે જોવું છે મારે જોવું છે કે આવો અંભે એમ.
બરાબર.
તો બોલો બીજું કઈ? ભૂતની સ્ટોર
બોલવા જેવું તો હવે
તમાને ખબર છે તમે નહી માનતા પણ એવું હાભળ્યું નહીં હવે એક કામ કર જો તમે ગમે ત્યાં જાઓ ને તો પૂટની સ્ટોરી હાભળી લાવજો બરાબર છે.
હે?
આવી ભૂતની સ્ટોરીઓ નવી નવી જાણી લાવજો મારે જાણવી હોય તો?
ના બરાબર હવે કંઈક જાઇસ એટલે રિસર્ચ કરીશ તમે ચિંતા કરો મને એક ટોપિક હું લેત વાર તો હું ગાવા તમે આ કઈક પુંરુ થાય તો છે.
બો હા તો ચાલો હ બીજું ટોપિક બોલીએ આપડે.
મન તો ખાલી બુટ નો ટોપિક જ આવડે.
અડધી રાત થાયને એટલે તમને તમારા ઓ પ્રિયજનો નો ટોપિક યાદ આવે.
તમને કવું લાગે મનથી કવું લાગે હશે ભૂત કે નહીં હોય.
હોય ન હોય એમ નહી પણ એની કઈ કેટલી એનર્જી હોય એમ હું તો એનર્જી તરીકે માનું. એ નવરાત છે ને આપણને દેખાય હા બસ એમ હમ.
હમ બરાબર છે.
બરાબર છે તો કયો બરાબર છે આગળ
ટોપિક તમે બોલો મારા ફોન અચ થોરા ટોપિક છે લગીન બોલો તમે.
બોલો તો મોબાઈલ નું નોલેજ કેટલું છે તમને? મોબાઈલ હોય કોઈ તમને નવો લેવાનું કીધો હોય. તો તમેમાં શું શું ક્વોલિફિકેશન કે રિક્વાયરમેન્ટ જુઓ.
પેલા તમે કો.
તો તમને ખબર પડી છે ને કેટલું નોલેજ છે.
જો મે કવું સ્ટોરેજ કેટલો હોય એ જોવાનું હોય બરાબર પછી પેલું શું કેવાય મોબાઈલને આપણે ટચ સ્ક્રીન એક કહેવાય એને
ડિસ્પ્લે.
હા ડિસ્પ્લે કેવી છે એ જોવાનું હોય એમલ કે એની સ્પીડ કેટલી છે હું કે મને યાદ નહી આવતું.
કેટલા હેં.
હા એવું જોવાનું હોય પછી જેને કેમેરાના શોખીન હોય તેને કેમેરાને જોવાણે કે કેટલા મેગાપિક્સલનું છે.
તમારો કેટલા મેગાપિક્સલ નો કેમેરો છે અત્યારે?
મારા પાંચ સતનો છે. તમે એવું ના હોવા ત કે મને ખબર નહીં હ
પછી બેટરી બેટરી જોવાનું હોય?
હા બેટરીની લાઈફ કેટલી છે એ ના ખબર નહીં.
બેટરીની સ્ટોરેજ કેટલી કેટલા એમચની છે એમ.
હા બરાબર છે.
પછી બીજું કઈ?
બસ પછી બીજું હું જોવાનું.
પછી જોયું નઈ મોબાઈલ નું.
હમ સોફ્ટવેર એ ના પ્રોસેસર બરાબર હું તો કઈ એવી છું નહી કે મોબાઈલ બનાવવાડે છે તો મને એટલું બધું ખબર હોય.
હવે થોડુંક થોડુંક તો ખબર જ છે ને.
થોડું તને ખબર છે નો ડાઉટ.
બસ તો પછી થો થોડુંક જ રાખવાનું બુલકુલ નોલેજ નહીં રાખવાની
ઉપર છે એલું નોલેજ રાખવાનું ઉપર છે નથી મને યાદ આવું જોુઓ તમે અમારે કોલેજ માં એક એવીસ્ હતી
હમ.
ચિત્ર એ ગવર્મેન્ટ ગવર્મેન્ટ બહાર પાડતી એમાં એમસી કયુ હોય એમસી એમસી કયુ પાસ કરવા એ તમને એમાં ઈનામ મળે અને ડેલી સર્વિસ થાય. અને ટાઈમિંગ શરૂઆત થાય પછી મહિનોથી બે મહિનો હાલે એમાં તારી ટ્યુશન્યારે બે ટ્યુશનમાં જે ખબર પડી કોઈ કોલેજ માંથી બધા ભાઈ માં પાંચ છ જણા હલો હોજ આવે છે
હા જતો જતો થોડી વાર માટે એટલે
તો પછી ક્િઝમાં બધા એક એક એમ શીખ્યું ટોટલ કેટલા કક એક દિવસ ના બસો પ્લસ એમસીુ તમારે એમસીકુ ત્રીસક જેવા દેવાના હોય તો બધા અલગ અલગ અલગ અલગ એમ સુ કે વા છે કે એક થી પચાસ વાંચે એક થી સો વાંચે અને હું એવું મને થોડીક સ્પીડ વધારે વાંચવાની તો એક વાર વાંચી લને મને યાદ રહી જ તો હું બે વાર વાંચું પછી મને કોલેજમાં રાખ છે ભાઈ મ ગુપ નામ જ ગોખણયો પાો ઉપર છેલ્ ગોખણયો કે એક વાર હું વાંચી લઉં ને પછી બધે બધાને જ એવી એક વાર વાંચવાની જરૂરત ન હું જ બધે બધા શોભ આારમ થ દઈું
તેવ
એમ કને મે કેટ છ કે સાત હજાર એકવીસ બધે બધાને પૈસા મળ્યા પંદરસો બે હાજાર અંદરસો બેજર
બરાબર છે સારું કેવાય
ઉપર છલ્લું કીધું ને મને યાદ આવી ગયું હજી એકાદ બે માણસને ફોનમાં મારે નામ એવું છે એવું છે
હમ
પહેલી વાર પહેલી વા એ બતે
સારું કેવાય તો મારે તો ડ્રોઈંગમાં આવ્યા હતો કોલેજમાં સેકન્ડ નંબર હમ
તમારે પેલી વાર નંબર આવ્યો હતો એમ નાઇન્થમાં
ના હા એટલે ફસ્ટ સેકન્ડમાં આવ તો નાઇન્થમાં તો મને ખ એટલે એવું છે જીવનમાં મે સૌથી વધારે સિન્સિયર રહેલી હોય ને નાઇન્થમાં હતી એકદમ બહુજ ડળ કહેવાય ને એકદમ બુજ માસ સમ છોકરી
કેમ કોઈ ખીજા ન હતા કે સ સાથે થઈ ગયા ત
ખબર નહ મને એવું મનમાં થઈ ગયું હતું કે ના મારો કોઈ જો વાત નહીં કરી એકદમ સિરિયસ મારો મોડ હતો ખાલી ભરિન્ય ધ્યાન આપતી બીજું કોઈ કરતી નથી
વાહ સૌથી વધારે માર્ગદર્શનનો મામા સૌથી વધારે માર્ક ક છે નાઇન્થમાં એમ
યાદ નહીિ ફિલહાલ તોને મને એટલું યાદ છે કે મને પ્રાઇઝ મળી હતી પાંચ હજાર બોલો
ઓ
પોવે ખબર ને એ ટાઈમે કઈક કતું હોય મને એ બધું કશું જ યાદ નહીિ
હ
મને તો લાગે હું જેટલી જેટલી મોટી થઉં ને એટલેટલી પાછાળની બધી યાડ ભૂલાવતી જ-
ખુલા જ મને તો કેટલા એવું દસ પછી હ મેં ડિપ્લોમા કર પછી ડિગ્રી કરી હતી. દસમાના તો કેટ કેટલા ભાઈબંધ હતા એમાં એકાદ બે જે કોન્ટેક્ટમાં હતા અને બે જ નથી મોા અને તો મોટા નહી પણ યાદ છે બીજા કોઈ મોટા યાદ નથી મળું તો યાદ આવે એમ નથી કે અમારે ભેગા હતા નામની તો પછીની વાત છે કેમ કે એની પછી કેટલાય લોકો પડી એમાં નવવા આવે કે નહી એટલે એ લોકો પાછસે આવે જ નહી એટલે ભૂલે જાય
સાચી વાત છે આપડે કેવું કેયો બધા ને ભૂલી જઈએ
પરિચયમાં ન હોય તો ભૂલી જાય માણસ છે ભાઈ શું કરવાનું
હમ પાછળ મને કૂતરાનો અવાજ આવે
મને લાગતું જ તો બોલશો ત્યાંમે કહી દીધું-
એટલે બે એક ખયા મને બે ત્રણ કૂતરા નાવાથી.
હા ના એ ત્રણ ચાર કુતરા તો ફસે જ છે. એ મને આવે જ તેવા છે. એટલો ચિંતા કરો
હ ઉ તો બજટ હો
આઇનોવ વ્હોટ યુ સે.
ઓકે ધેન આપણે ઇંગ્લિશ માં વાત નહી કરવાની હિન્દી એ હું ગુજરાતી માં વાત કરવાની છે. એવું ના હમઝતા કે તમે ઇંગ્લિશ બો- રા જે લિસનાર તે હમજી ન ચખે હમજી સકશે
સાંભળી શ જે હોય આપડે એની વિશે વાતચીત કરીશ આજઓને.
હ
તો પછી આપડે એમ વાત કરીએ કે તમારે તમારી હાઈટ વધારવી હોય તો તમે કેટલા પ્રયત્ન પકડી શકશો- તમારા હાથમાં છે. આઈટ વધારે પેલી વાત-
હવેજ વધે ના મને એટલે જો તમને નીચ કહ ખબર નઈ અમારે ત્યાં બધાવું કોમ કે કે એવું કે કે અ જો ગર્લ્સ પીરિયડમાં બેસી બેસ થઈ ગયોને પછી ની હાઈટ નામ થ એવ કે ખબર નહ હવે એવું કે છે. હવે મને નહ
તો દસ અગિયાર વાથી આઠ વાજથી જ બંધ થઇ જાય ને બાર વરષથી
ખબર નહી યાર-
તમને શું ખબર નથી તમે પણ તમે ફેલ નથી. કેું દસ અગયાર વર્ષછી જ દસ વર્ષ તો થઈ ગયા ને દસ અગિયાર વર્ષ તમારે- અત્યારે કેટલીને અત્યારે કેટલી છે?
મારી કેટલી વન ફિફ ફોર. સેન્ટીમીટર બસ એટલી જ છે.
બસ એટલી જ છે બરાબર છે. તો બહાર થઈ જશે
ખબર નહી યાર
એ ચીપ બધી કઈ ને હાઈટ બધું મને કે
અ બો ધરણા બોલતા બરાબર છે.